હાલો જય માતાજી.
જય માતાજી.
મજામાં?
અરે શું મજામાં યાર, શું કેવું?
શું થયું?
અ્યારે આ હવાનું પ્રદુષણ કેટલુ થતું જાય છે. દિવસે દિવસે
સાચી વાત છે, એ તો છે. એના કારણે તો ઘણા બધા મુસીબતો આપડા ઉપર આવી શકે છે. અને અત્યારે ચાલુમાં બી કેટલી બધી મુસીબતો છે, એના કારણે.
શું કરશું? કેમકે હવાનું પ્રદુષણ એટલે બધાને અસર કરે એ. પ્રદૂષણને આપણા જીવનમાં પણ ઘણી અસર થાય છે એની.
બધા જ તો ઘણી બધી મુસીબતો, ઘણી બધી બીમારીઓ ફેલાય છે. માણસો મરે છે ને હોસ્પિટલના હલાવ તો ભરતા જ જાય છે.
શો કરસો? અત્યારે હવા પ્રદુષણ ના લીધે તપ પણ વધતું જાય છે વરસાદ પણ નથી આવતો. ગરમી વધતી જાય છે વાતાવરણ બદલાતું જ જાય છે.
અત્યારેાર તો ખબર જ નથી પડતી ચોમાસું ચાલે છે ઉનાળો ચાલે છે કે શિયાળો.
એ બધું હવાના પ્રદુષણ ના લીધે થાય છે. માળો વિચાર એવો હતો કે આપડે હવાનું પ્રદુષણ અટકવા શું કશું કરી શકીએ.
શું કરીશું કેમ કે શું સરકાર આપડી સાથે હોય. તો કરી શકીએ કેમ કે અત્યારે તો સરકાર પણ કશું ધ્યાન દેતી નથી.
સર સરકાર સરકાર ન તો હવે ચારે પણ આપડે આપડામાં આપણા થી તો શરૂઆત કરીએ પછી બીજા જોડાય ને આપણા કામમાં.
હ
શરૂઆત કરવી હોય તો તો તો પછી આપણા ઘરથી જ કરવી જોઈએ કે ઘરની અંદરને આજુબાજુ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. ને ત્યારે વરસાદ પડે ત્યારે પાણીમાં ખાબોચિયાં ભરે જાય છે. તો એને પોતે સાથે જ સાફ કરવા જોઈએ કેમ કે અત્યારે તો બધા એમ જ કે કે મારું કામ નથી ના કામ નથી પણ જો પોતાની જાતને પોતાના દેશ ને સ્વચ્છ અને સારી રીતે બનાવો હોય તો પછી કામ કરવું પડે.
એ વાત પણ સાચી જ છે પણ અત્યારે કોઈને કામ કરવું નથી. પ્રોબ્લેમ ત્યાં છે.
હમ કોઈ સમજતું જ નથી. એના કારણે તો આ પિમ્પલ્સ નેને એ બધું. પણ થાય છે ને મોઢું બગડી જાય છે આખું.
હા અવે ચેહરા તો એ હવા પ્રદુષણ લીધે તો આપડ ચામડી પર શરીર ઉપર ઘણી અસર થાય છે. જેમ કે મોડા પર ડાકા પડી જાય, વાળ ઉતરવા લાગે છે. ચામડીમાં રોગો થવા લાગે છે.
સાચી વાત છે જે અમીર હોય છે, તો એની દવા કરાવી લે છે પણ જે ગરીબ હોય છે એમને બિચારાને કેવી રીતે એનું કરવું પછી તેમાં તેમાં તેમ મૃત્યુ ત્યુ પણ પામે છે અને ઘણી બધી મુસીબતો નો સામનો કરે છે.
હા, હવે એટલે હું એવું કેવા માંગતી હતી કે આ બધું આપડે થોડુંક આપડા ખરથી શરૂઆત કરીએ પ્રદુષણ ઓછું કરવાનું.
હમ.
ઘરે સમજાવીએ ઘરે સમજાવીએ. પહેલા તો આ પ્રથમ આપણા ઘરથી શરૂઆત થાય આપડે જે કામ કરવુંએ તો પહેલાં હું મારા ઘર થી શરૂઆત કરું તમે તમારા ઘર થી શરુઆત કરો જમીનનું પ્રદુષણ હોય કે હવાનું પ્રદુષણ હોય કે ગમે કે પ્રદુષણ હોય. આપડે બધા પ્રદુષણ પર નિયંત્રણ રાખવાનુ ચાલુ કરીએ. પછી લોકોને જાગૃત કરીશું શું કેવું છે તમારું?
સાચી વાત છે આપડે હું તો એમ વિચારું છું કે ધીમે-ધીમે આપણે કરીશું એટલે આજુબાજુ વાળા પણ જોશે કે આ બરાબર કરશે તો આપણે સાથ દેશે અને આપડે એક યુનિટી તૈયાર કરીશું એના માટે તો આગળ વધશે તો એ સુધરી શકે છે બાબત.
હા કેમકે શરૂઆત જો આપડે કરીશું આપણાથી તો આગળ સુધારો આવશે. બાકી જો આપડે બીજા ઉપર કામ સોંપીશું તો મને નથી લાગતું કે સુધારો આવી શકે.
હા સાચી વાત છે કોઈ કરે એમ નથી. કરશું તો જ થશે તો આજથી જ આપણે શરૂઆત કરી દઈએ.
હા તો સમજ્યા ત્યારથી સવાર આજથી તો આજ થી જ કરવાની હોય ને.
હુંમ્મ.
હવે વાતાવરણ બદલાય એટલે જીવન ઉપર અસર થાય છે અને એટલે થોડુંક ટેન્શનમાં રહીયે બાકી શાંતિ.
હાચી વાત છે મોટી સમસ્યા છે અત્યારને આ તો.
અરે સમસ્યા તો ખુબ મોટી છે ને ગંભીર છે કેમ કે આનો જો ઉકેલ નહી લાવ્યો તો આવનારા સમયમાં આવ આવનારી પેઢી પણ ખુબ હેરાન થશે આનથી.
સાચી વાત છે. તેના માટે હવે આપણે હું તો વિચારતી તી કે આજથી જે આપણે યુનિટી બનાઈએ જેમાં આપણા બધા ફ્રેન્ડ સર્કલને ઉમેરીએ. તો આપડો સાથ દેશે આપડા મિત્રો શું કેવું છે તમારું?
હા બરોબર છે હું તો એમ વિ વિચાર તી કે આપણે આપણે આપણા ઘરથી શરૂઆત કરી સ્કૂલમાં જઈને પણ આ આપડા સ્કૂલના ટિચરો અને સ્ટુડન્ટને જણાવીએ કે પ્રદુષણ થી આ અસર થાય છે. અને પ્રદુષણ ઘટાડવા આ કરવો જોઈએ. તો કદાચ એ અત્યાર પ્રદુષણ રોકવાનો પ્રયત્ન કરે તો આવનારા સમયમાં જે પેઢી
હાચી વાત છે કેમ કે સ્કૂલ પણ પેહલા આપણે જ્યારે ભણતા હતા ત્યારે પણ એ ઇકો ફ્રેન્ડલીની પ્રવૃત્તિઓ કરતા જ હતા ને તો કદાચ આપણને સપોર્ટ કરશે. અને આપણે એક સ્કૂલ નહીં હું તો વિચારું છું આપણા શહેરની જે બધી સ્કૂલો છે તેમાં આપણે આ વિચાર રજૂ કરીએ તો આપણને કદાચ સહાય મળે.
હા હવે કરશું કઈક.
હા, તો આપણેે વિ
ચાર ક્યારે જવાનું નક્કી કરીએ તો પછી કે આપડે બધા મિત્રોને પણ જાણ કરવી પડશે ને કે આવી રીતે છે. તો આપડે બધાં જઈશું. તો સમય ને તારીખ નક્કી કરો તો ખબર પડે.
આ તો હું પેલા એમ કેતી હતી કે આપડે તો પેલા સ્કૂલના પ્રિન્સિપલને જઈને વાત કરીએ બધી સ્કૂલના પ્રિન્સિપલને એક પછી એક કે આવી રીતે કેમ કે જે બાળકોનો પાયો છે એ સ્કૂલ થી જ નક્કી થાય છે તો એમને જે સ્કૂલ પછી ના જેમ જેમ શીખવા મળશે કે પ્રદુષણ ન કરવું જોઈએ અને સ્વચ્છતા જાળવી જોઈએ. આપણું જીવન આગળ તો જીવન ધોરણ સારું રહી શકે એમ. તો એ બેસ્ટ ઉપાય હશે આપડી માટે કે આપણે અત્યારના જમાનામા તો આપણે આપડા ને સમજી શકીએ પણ જો નાના છોકરાને અત્યારથીના જે એમને ટ્રેનિંગ મળે તો એ કદાચ મોટા થઈને આગળ સમજી શકે તેમ મારું માનવું છે તો પ્રિન્સપલે પેલા વાત કરીએ. સ્કૂલના સ્ટાફને વાત કરીએ પછી ક્લાસમાં જઈને છોકરાઓને શાંતિથી સમજાવીએ અને આપડા આ મિશન માટે પણ જોડાવાનું કહીએ. તેથી આપણું ગ્રુપ મોટું બને અને પ્રદૂષણ ઓછું થાય અને આપડા સ્વચ્છ સિટી છે. શહેર છે. ગામડું છે કે રાજ્ય છે અને પૂરા દેશમાં સ્વચ્છતા ફેલાય કેમ કે હાલ જ ચા બધા ચાલુ છે નિયમો કે સ્વચ્છતા જાળવો કેમ કે સ્વચ્ સ્વચ્છતા નહી હોય તો ગંદકી થશે ને ગંદકી થશે તો બીમારી થશે. બીમારી થશે તો લોકોને આપો આપો જ એમનું જીવન ધોરણ અને બેવો
નીચું થઈ જશે. હાચી વાત છે તો હું પણ એ જ કેતીતી કે આપણે કાલે જ જઈએ શરૂઆત કરી જ દઈએ. કેમ કે જેટલું મોડું કરશું તેટલું પછી નહી સારું એ એટલે કાલથી જ આપણે ફ્રેન્ડ્સ ને ઇન્ફોર્મ કરી દઈએ કે આપણે કાલે પેલા આપણી જ શાળામાં જે શાળામાં ભણતા હતા તે શાળાથી જ શરૂઆત કરીએ કેમ કે આપણી શાળા પહેલેથી જ આપડને સપોર્ટિવ છે તો પછી આપણે હું આપણા ગ્રુપ માં જ મેસેજ કરી દઉં છું કે આપણે બધા જ ફ્રેન્ડો મળીને આ ઇકો ફ્રેન્ડલી યુનિટી સ્ટાર્ટ કરવાના છે તો પછી તેના માટે સહાય કરશે જે તો કાલે સવારે દસ વાગે મળીએ સ્કૂલમાં જવા માટે.
હા તો ઠીક છે. બરોબર છે. એવો જ કરીએ. કેમ કે ભેગા થઈને કરીશું તો કઈક આનો સમાધાન થશે બાકી એકલા એકલા તો કશું થવાનું છે નઇ એટલે આપડે ભેગા થઈને જ કરવું પડશે બધું કામ. અને જેટલો સાથ હશે એટલું કામ સા સારુ થશે સૌનો સાથ સૌનો વિકાસ બરોબર છે ને
સાચી વાત સાચી વાત તો પાકુંને કાલ મળવાનાને
હા હા મળીશું આપણે આપડા જીવન ધોરણને કરવા માટે કઈક તો કરવું પડશેને
હા કેમ કે જો આ સમસ્યા અત્યારે જ આપ આપણા યુવા યુવામાં છે તો એ યુવાવસ્થામાં જ અત્યારે છોકરાઓ સુધારી શકે કેમ કે જો આગળ નહી સુધારીએ તો પછી આપણો દેશ આગળ નહીં વધી શકે
હમ્મ એટલે આપ દેશને આગળ વધારવા માટે પોલ્યુશન ને બધું ઓછું કરવું જ પ પડશે કેમ કે પ્રદુષણ એ બોવ સારી વાત નથી એટલે આપડે પ્રદૂષણને ઘટાળવા મળે આપણેે જે પગલું ભરી એ લઈને ચલીએ
સાચી વાત છે તો કાલે આપણેે દસ વાગે મળીશું. હું આપણા મિત્રના જે ગ્રુપ છે તેમાં હું મેસેજ કરી દઉં છું
હા હા વાંધો ની તો કઇ દો અને આપડે કાલે બધા ભેગા થઈને આપડા પ્રિન્સિપલ વાત કરી અને બધું નક્કી કરીને આ જોડાઈએ ને સ્વચ્છ રાખીએ સોસાયટીની, શહેરની રાજ્યને અને દેશને
સાચી વાત છે.
હા પાકું પાકું દસ વાગે કંપ્લેટ કમ્પલીટ આપણે દસ વાગે રેડી થઈને નીકળી જઈશું જય હિંદ જય ભારત ધન્યવાદ